હા ઉઘર સે બોલ.
બરાબરને.
હા.
ચ આપડે કેમ્પની વાત. કેમ્પજ નામ નહીં આવ એમ ગ્રુપમાં.
હું કેહે અવાજ સરખો. રખો, નઇ આયો. જરાક જોર માં બોલ.
અવાજ તો મારો ડીમ જ આવશે.
હા, આમાં તો ડીમ આયો એકદમ.
હમ આ મા તો એકદમ ડીમ જ આવે એડજસ્ટ કરી લે જરાક.
મને એમ કે જોરમાં આવતો હસે અવાજ.
કટની કરતો નઇ તો મારું જા હે.
બોલો હું હે.
કેમ્પમાં હજુ નામ પણ સિલેક્ટ થઈ જશે હ કાલે આપણે બોલા હા કદાચ.
હા કીધું એ ફોન આયો.
હા દે. કાલે કદાચ બેંક ડિટેલ વાળું ખબર નહી મેસેજ આયો હોય તો ગ્રુપ માં.
કેમ ગ્રુપમાં મેસેજ નઈ આયો હોય.
નહી ખબર બેંકની આપણી માહિતી. જે કેમ ઝાંખી આવેલી છે તે સરખી કરશે. ટિકટ જ પાછા આપણા પણ માંગશે.
હા હા, મને તો એમ કે મેસેજ આવ્યો એમ કરું.
મેસેજ આયો ની પણ. કાલે નીકળી તો હારું આપનુ નામ બધાનું પાંત્રીસ જનનું. હારું પડ હે તો પછી. ખબર પડી જ ને કોણ કોણ જાનને તારીખ બી આપી દેવું છે. તો પછી આપણે તૈયારી કરી રાખીએ તે એ પ્રમાણે.
તારીખ તો જવા ના હે તે પેલા જવા કે હે એ લોકો અઠવાડી પેલા ગ એ બે.
હમ તો તે પ્રમાણે પહી બધું લાવું પડશે ને.
હા.
લાવનું તો હું બેગ બેગમાં જ બધું લઈ જવાને એમને. તું તો તારા ડોક્ટર માટે બધું તાર ડોક્ટર ના લુ.
હા પેલો એ મોટું ડપ્ટર જેવું લઈલા મે તો.
ફરવા હોય ને તું કેડન તું ગેલો ને ફરવા.
હા.
ઇ લ‌ઇ લેજે.
એ હું કયે.
લેલેજે એમ કેમ તે.
હા. તુ તો પેલુ લેવનો હેને ટોલી બેગ.
ભાઈ ની મલે અમે લોય આપ્પાની ગેલા. લોય આપ્પાની ગેલા તે બાકી તો હતે બાકી ટે જ લાય ઓ તે.
હમ. તો પેલાને કે જે નિહશ ને લિયાવે.
નિહશ પર હશે કે એને ઘેરે કોણ લોઈ આપેલું છે. પેટીને એ કયું?
પેલી મોટી આવે તે એકદમ.
એવું કે.
પેલો બાર વારા લઈને આવે તે.
હા, બરાબર એક એના પર કાઠી હોવાનું.
મે મેં ફરવા ગેલો ત્યારે એ લેઈ ગેલો.
એવું કેયને એનું લેઈ ગેલો.
એનું થોળો લેઈ ગેલો. મા મામાને તો આપેલી હતી બાર બરવાણે. એટલે તે લોક એટલે તે લોકો ની હતી બે હતી એક અમે લઈ ગયેલા ને એક તેમાં માસી વાળા લઈ લીધી.
બરાબર. નામ નીકળે તો આપડુ.
હમ, નીકળી નીકળી આવે તો હારું.
એજ વરના. હારું પડે નીકળી આવે તો.
હમ.
એટલે નવું કઈ જાણવાનું મલશે સાપને એવું બતાવે એમ કેય તા તો.
એકાદ સિનિયર કીયા કરતો તો બધા ટાઈપ ના સાપ બટાવે.
હમ, તો બી ઓહેને.
પકડવાનું આપડે એને રેસ્ક્યુ કરવાનું બી આવવું જોઈએ કે. આપણને ખબર પડે કે કયા ઝેરી સે ને કયા ઝેરી નથી. તે હીખવું જોઈએ.
હ તો પેલુંમાં તેમાં રેસ્ક્યુ કરવાનું હત એટલું બધું પેલું ને. ફાયર બ્રિગેડ વાળું જેવું એટલે.
નહીં એ લોકો બધું જ કરે ખબર કે તમે આગો ઓલવા સિવાય બધું જ કાર્ય કરે.
હમ.
તો અત્યારે લોકોને ફાયર્રિગેડ કેય એટલે ગમે ત્યારે આવે.
હા.
આપડે સાત દિવસ તો ઓછા પડે એવું લાગે મને.
હ.
હમ, બે ખન મહિના
એજ તો વેકેશનમાં એતો પૈસાના પૈસાને શીખવાનું ને શીખવાનું.
હા.
થેય રેય કે.
હ કેઈ જમી લીધું.
જીતી પેલું એટલે બેંક લોન માં કંઈ અઠવાડિયુંના. કઈ એક દિવસ ના બોહો કેવા જે આપેલું શાણ હશે, એમ જેવું ક્યાં કરતા હતા તે.
હા, તેતો મને કીધું. પાંચ દિવસ ના હજાર રૂપિયા અઠેવી કા ખામી.
હા,
એમાં કંઈ કમાણી તો મળે નહી એમાંથી થોડાક પૈસા આવશે.
હા, એમાં સરકાર તરફથી જેવું છે, એટલે.
હું સરકાર તરફથીને સર્ટિફિકેટ મળશે તે અલગ. તે પછી આપણને આગળ હું. આ ગાડી કાર કિડનીમાં કામ લાગશે.
હું.
એવા સર્ટિફિકેટ બેગ કરના આપે આના પર ભીતું કરતો છે, ને વાત. એનું પણ તમને મળશે, સર્ટિફિકેટ.
હામ.
હું કે પેલા ફોન માર્યો કે નહીં.
કોણ નેહાસને ગે દિગંગ તે અંદરની. કઈ રહ્યો મેં એને હસને કહી રહ્યો, અને મહેશ ડીએન ફોન આવરો છે, એમ કે તેના હતના વાત. કરેલો એમ કેય પછી તો ફોન મારો એમ કે એટલે ભાઈ એવડે મે એને નો મારિયો મેં. ખા બેલો હતો ને પછી તારો ફોન આવો એટલે તારના વાત કરવા લાગો.
એટલે જ વ્યસ્ત બતાવે મને મે માર્યાને પેલા.
કોને મહેશ ને કે દિવ્યાંગને, હ હ ત લાગેલો હ ડિવ્યાંગ હાથે.
પછી મને યાદ આવ્યું કે ટુબી છે, એ પછી તને બી કરી દેમ એમ.
હા પેલો દાખલો કેદે સેમેન્ટ વારો.
હા તેજ અસાઈનમેન્ટ વાળા દાખલા છે, ને હવે આપણે પહેલા તોજો એમાં. જૂઠ કાર્યમાં કરવા પડશે ઘેરે મારા ઘેરે. મારા ઘરે આવજે એક દિવસ વહેલાવી લાગશે પછી. કે આપડે એકબાજુ સ્વછ મારવાનું એક બાજુ પાના મા લખવાનુ પછી તેના પ્રમાણે પહેલા ગણવાનું કરું છું.
હા.
તે તો આપડે સાઠે જ કરશું ને એટલે તારું હમ્મ દે.
આનું છે
ચાર કંપની સુધી ગણ એટલે હું તારું બી અલગ મારું બી અલગ થી જાય બરાબર પછી સૂત્ર તો એક જ મૂકીને લખવાનું ને એટલે આપણે એક અસાઈનમેન્ટ કમ્પેલિટ પૂરો આપણે હાલમાં જ જોઈએ હમ્મ કાલ પાસ જ પાસ જલ્દી જવા પડશે.
જોઈ નવનીમાં જાય.
તેજ જોવા પડશે. અરે દસ વાગે દસ વાગે બી આવતી છે, ને તેમાં જાય નહીં ચાલે.
ચાર ને તેમાં જાયતો,
એમ આપડો લેક્ચર તો બાર વાગ્યા લેક્ચર.
બાર વાગેનું ક્યાં પેલો છે જીરો
હા તેજ અગિયાર વાગેને પિસ્તાલીસ મિનિટ. હું તેજ તો જોય પછી કાલે.
હમ્મ
કેરાનું ટ્યુશન છે. એનો હમ્મ એનો પાસ આપડે લઈજા
ટ્યુશન છોડ હે
તે એના પાસ આપડે લઈને જઈશું. તો બીજું હું
ચાલ ની જોવે
હા કાલે જ કરવા પડશે કેમ કે અમારે પાસપોર્ટ ને કાલે પૈસા વઢારે જા પૈસા વઢારે જાશે.
આજે તમે લીન આવેલા હોત તો ની થીલો હોતે
આજે સારા અમને ધ્યાન નહી રહ્યું મને એમ કે અગાડી બી લિસા આપ કરે ને એક દિવસ બાકી છે એમને નહીં કાઢ આપલો પાસેંદ
તો કઈ નઈ વળી તા ડેપો પર રે મેલ એ દિવસ બીજું શું કરવાનું
હમ. એજ ની મજા આવે છે.
એક દિશ તો મેનતો તા ડેપો પર મેલવાનું હતું પછી કાલે જવાનું હતુ
કાલે જોઈએ કાલે એક જ લેક્ચર ઓછું હોય તો પછી તેમાં જલ્દી આવીને આપડે કરાવી લઈશ. હેને
જો કાલે આપડા ચાર તો છે જ તેમાંથી બી એકાદ ટ્રણ તો થયા તો બે ટી શર્ટ આપણે નીકળી આવશું. પછી આપડે પાસ કાઢવાની લાઈનમાં લાગી જવાનું એમ કે કાલ તો ભીડ
બરા
ન હોય ટો એ મેં અપવાડ મુયકો અપવાડ
હમ.
ની હોય ટો એમ
કાલે પેલું નશે ને ઓડિટ નો
હા કાલે ઓડિટીગ નો લેક્ચર છે. ઓડિટ નય નામાના મૂળતત્વ
હા
એનો
હ નામાના મૂળતત્વનો
તે માટે કાલે દાખલા કરાવશે.
હા
મેં હું કેમ કાલે પાંચ સૂત્ર મોઢે કરી આવજે ને.
કયા પેલા ગુણોત્તર વારા?
હા ચાલુ ગુણોત્તર કાચા નફાનો ગુણત્તર પછી ચાલુ હા, એમાંના કરી આવજે ને જે વેચણવાળા જેવા દેખાય છે.
હા
એટલે તેમાં વેચાણ આવું જોઈએ એટલે બધામાં તને સરખું દેખાય એટલે પાંચ ગુણોત્તર કરજે. પછી જે ટાઈમ મલહે આપણે જલ્દી જાહુ તો પછી મે તને કેવા કે એમાં હું કરવાનુ તે
હા હ
એટલે તું પાંચ પાંચ બી કરે ને તારે પાંચ દિવસમાં પચીસ તો ચેપ્ટર થઈ જાય.
હા
કેમ કે ચૌદ ચૌદ માર્કના દાખલામાં એ જ આવતા મોટે ભાગે
હમ
પછી એ પ્રેક્ટિસ કરવા પડહે અગાડથી જ ને તો ટાઈમ પર બધું હાથે નીં થેઈ રહે. બીજા સબ્જેક્ટમાં બી હવે તો બીજા વિષયમાં બી બધા બવ ભારી આવવા લાગ્યા.
પેલ માં જ પેલું કરવા પડે બીઆરએફમાં જ.
હમ વેપારી નિયમન કાળી માળખું
પેલા ને કે જે મેન તો
કોને? એમાંતે કેમ ભાઈ કલમો યાદ રાખવાની તો મ તો લખે બી નહી બરાબર
કોણ અમે તો બરાબર લખી તો તમે ની લખે
મેં તો નોટ બનાવીલી તમે નોટ કેમ ની બનાવે?
તો એક જ નોટ જિંદાબાદ અમારી
હા નોટ બનાઉ નોટ
કોણ મેની બનાવેલી દીવયાંગ બનાવતો શે તન ની કિધેલુ કે દીવયાંગ
છેલ્લું વર્ષ છે એટલે તને કઈ મૂકું બધી નોટ બનાવ બધી ની તો કમસે કમ બીઆરએફ ને એકાઉન્ટ ની બનાવ
મેં પેલું કે એક નવી ચોપડી કાડાવુ
મેટોને કેમને હમ આ વેપારી નિયમનકારી માળખું
બીઆરએફ ની
હા ટટે નીકાળા એમ કે
તેની નવી કાળાવ.
હમ ચાલ
એટલે આપણને હું બંને મળશે લાભ.
હા
અમને બી હારડશે ને તોને બી હાર પડશે.
હમ.
તો પછી ટાઈમ રાખીએ તો પછી તું ક્લેયર કરાવવાનો.
બાજુને તો એ
હા.
નહી તો તું હમણાં તો અમારી છે, ને.
એ મોડે જ ખ્યાળવા વિચારતોશે. આવ તો અઠવાડિયાે કાઢા હોય તો કાઢા આવવુંને આવટા મહિને.
એટલે ટુ એનેટેને બી ફાયદો કેમ કે તારે અંદર લખવા થાય એમ કે શું ક્યું એમ.
હમ.
એટલે ટુંકાળા લેટી બિહારું અ ભાઈ તારે પાઈ તું વાચે ખવ પડે ને તો પછી તને કોરી જ ચોપડી જોવા મળશે.
આમ મારી ચિત્રમાં દેખ.
આ ટાઈમન ટોપ મારવાનું.
આવતે મજા. બિયારક છે, ને જોઈએ ને કેટલું પેલું છે, તે પાણીમાંપાઈ જશે આ વખતે તો. આપડું જો હું પછી.
પેલો કે તો કદાચ પેલું માં બદલાય હોય જેવું.
શમા.
હં સેમિસ્ટર છમા.
હા એ તો ફરજત નથી ને.
હા નથી એમ
હમ હમ. જોઈ પછી આપડા કે નવ છે, લાભ લે એનો બી.
હા
બીજું હું
બીજું તો કઈ નહી વારી પેલું પ્રવાસ ચ છે, હો પેલું નામ
ઉત્સાહ હંગેને જવાનું ઉઠ
હમ પલા લોકો
ફોટા પાડવા.
કોલેજ પરથી હ ફોટા પાડવાની એમજ ફરવા ની.